હલો નમસ્તે
હા હા
તે કેમ છો?
બસ મજામાં મજામાં એકદમ મજામાં
ઓકે તો આજનો ટોપિક શું છે?
હા આજનો ટોપિક આપડો ખુબ જ કહી શકાય કે એક અ રસપ્રદ કહી શકાય કેમ કે વાત કરીએ ભાઈ ટોપિક ની વાત તો ટોપિક ની વાત છે ખુબ જ સારો એવો ટોપિક છે. જેનું નામ છે સન્માન તો અત્યારે દરેક અ જે પણ વ્યક્તિ ઈ છે અથવા જે પણ માનવ છે અથવા જે પણ દરેક વ્યક્તિ છે. સ્ત્રી છે કે પુરુષ છે કે પછી વોટેવર કોઈ પણ વ્યક્તિ છે તો અત્યારે એને સન્માન વગર ચાલતું નથી એટલે દરેક વ્યક્તિને અ પોતે અ દરેક લોકો કોને સન્માન આવે તો સન્માન આપે તો એવું દરેક લોકો ઈચ્છતા હોય છે એમ એટલે ઘણા બધા લોકો પોતેની જાતે સમજી જાય તો અત્યારે ખુબ સારી વસ્તુ એવાય કેમ કે અત્યારે લોકો કહી શકે કે નવ્વાણું ટકા લોકો છે અત્યારે નાશ પહેલી ઉપર આગળ વધી રહ્યા છે કેમ કે સન્માન વિષય ખુબ જ એક ઊંડાણ પૂર્વક વિષય કહી શકાય અને એને સમજવો હોય તો. હ એ જાતે જે વસ્તુને આપણેે ચકાસવી પડે કેમ કે આ વસ્તુ કેવી છે કે જયારે કોઈ માનવી છે અથવા તો કોઈ વ્યક્તિ છે અથવા તો કોઈ સ્ત્રી છે. એ પોતાની અંદર આ વસ્તુને ચકાસણી કરશે તો એને અંદર થી જવાબ મળશે એટલે દરેક વ્યક્તિ એ મારું તો એવું માનવું છે કે. આ વિષય ઉપર ખુબ જ ઊંડાણ પૂર્વક વાત કરવી જોઈએ કેમ કે આનાથી સન્માન મળશે તો શું થશે અને સન્માન નહી મળે તો શું થશે તો એના વિશે થોડી ઘણી ચર્ચા કરીએ કે ભાઈ કોઈ વ્યક્તિ છે હવે એ વ્યક્તિને સન્માન કોઈ વ્યક્તિ સામે વાળો જ માની લો કે કોઈ વ્યક્તિ છે અવે કોઈ પોસ્ટ ઉપર સારી એવી પોસ્ટ ઉપર છે તો હવે એના જે નીચેના જે પણ કર્મચારીઓ છે તો એને સન્માન કરે છે એટલે એ વ્યક્તિને અ અંદર થી એવું થતું હોય છે કે. બધા લોકો છે તે મને સન્માન કરે છે એટલે એને અંદરથી ગર્વ ફીલ થતો હોય છે પરંતુ જયારે કોઈ વ્યક્તિ છે તે સન્માન ના મળે તો એને શું થતું હોય છે. કે એ વ્યક્તિ મરી જતો હોય છે અથવા તો દુખી થતો હોય છે તો શું થતું હોય છે તો એના વિશેે તમે થોડોક પ્રકાશ પાડીદો શું કેહેવા માંગો છો
જી બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી છી પણ આપણે જયારે સન્માન ની વાત કરીએ ને ત્યારે કેવું છે અત્યારે હાલના સમયમાં મનુષ્યને ખબર નથી કે તેને સન્માન કેટલું જોવે છે.
કેટલું સન્માન જોવે છે એનો કોઈ જથ્થો નક્કી નતો થતો ને એટલા માટે કેવું છે કે સન્માન મેળવવા માટે તે વારે વારે દિવસે દિવસે અથાગ પ્રયત્ન કરતો રહે છે. પણ થાય છે કેવું કે જેટલું જે ધારે છે તેના કરતા ઓછું સન્માન મળે છે. કા તો પછી કોઈ પણ જગ્યા એથી અપમાન પણ મળે છે. તો જેના કારણે તે પડી ભાંગતો હોય છે તૂટી ભાંગતો હોય છે જેવા ઘણા બધા તે કિસ્સાઓ જોવા મળતા હોય છે. અત્યારના લોકોને કેવું છે કે જે કોઈ પણણ ક્ષેત્રમાં હોય છે તે હાલ પણ આપડે કોઈ વાત કરીએ કે કોઈ શિક્ષણ ના ક્ષેત્રમાં છે કોઈ ભાઈ વકીલ ટીચિંગ નું કામ કરતા હોય છે. તો ટીચિંગમાં ભણાવતા ભણાવતા તેને કેવું છે કે બધા વિદ્યાર્થીઓ પાસે થી તેને સન્માન મળે. જે સ્કા જેના સ્ટાફ મેમ્બરો છે તેમની પાસેથી સન્માન મળે. કોઈ ઉપરી અધિકારી હશે તો તેમની પાસે સન્માન મળે. આવી રીતે નિરંતર સન્માનની યાત્રામાં તે વ વલખા મારતો રહેતો હોય છે મારતો રહેતો હોય છે. પણ થાય છે કેવું ઘણી વાર કોઈ એવી ઘટના બની જાય છે જેના કારણે તો નથી પણ જાણે જોને પણ અજાણતા એવી ઘટના કોઈ બની જાય છે. તેનાથી તેને ઘણી વાર અપમાનનો સ સામનો પણ કર કરવો પડતો હોય છે. ભાઈ ક્યારે અપમાન નો સામનો કરેલો ન હોય. અને અચાનક અપમાનનો સામનો કરવો પડતો હોય છે કા તો પછી ઘણી બધી મોટી મેદની ની અંદર એને અપમાનનો સામનો કરવો પડતો હોય તો તેના માટે એક આપઘાત સ્વરૂપ ગણી શકાય છે. હું તમને એક મારો કિસ્સો શેર કરીશ કે હું જયારે સ્કૂલ લાઈફમાં હતો ત્યારે અ એકવાર શિક્ષક ભણાવતા ભણાવતા એક છોકરા ને ખીજાણા હવે છોકરો ભણવામાં બહુ હોશિયાર હતો પણ એની ભૂલ હતી એટલા માટે જે ક્લાસમાં શિક્ષકો હતા તેને ખીજાણા એમનું શિક્ષક નું ખીજાવું પણ સ્વાભાવિક હતું. તો ખીજાણા ને મસ્તી મસ્તીમાં તેને પીઠ ઉપર થપાટ મારી. તો એ છોકરો એટલો અપમાનિત થઈ ગ્યો તેને પોતાની જાત ઉપર એનું અપમાન એટલું હાવી થઈ ગ્યું કે તેણે બીજે દિવસે શિક્ષક ના નામની ચિઠ્ઠી લખીને સુસાઈડ કરી લીધું. તો આવા કિસ્સામાં આપણે એવું જણાય કે ભઈ સન્માન અપમાન સન્માન અપમાન તો બધું ચાલ્યા જ કરે છે પણ જ્યારે આ અપ માન વધવાથી લોકો પોતાના સન્માન અને અપમાન ગણી લે ને એ પોતાની જીવાની દ્રષ્ટિ છે. તેને જયારે સન્માન ગણી લે ને ત્યારે કેવું થાય કે ભઈ સુસાઈડ ને આપઘાતા ના કિસ્સો વધતા જતા હોય છે. તો આ મુદ્દામાં મારું એવું કેહવું છે કે ભાઈ સન્માન જે છે તેની કોઈ પ્રોપર ડેફિનેશન હોવી જોઈએ કે ભાઈ હા એટલા મુદ્દા હુદી પહોચી ગ્યા એટલે આપડે સન્માનિત થઈ ગ્યા કે કોઈ આવી જ વસ્તુ હુદિ પહોંચી ગ્યા એટલે આપડે અપમાનિત થઈ ગ્યા પણ અત્યારના લોકોને સન્માન અપમાન સન્માન અપમાન ચાલતું જ રહેતું હોય છે. હવે કોઈ વ્યક્તિ એવો છે કે જે સન્માન મેળવવા માટે સતત પ્રયત્ન કરતો રહેતો હોય છે. તે એક મામૂલી કોન્સ્ટેબલ થી લઈને પી. એસ. આઈ. અધિકારી સુધી પોહોંચે છે પી. એસ. આઈ. અધિકારીથી લઈને પી. એ. અધિકારી સુધી પહોંચે છે આ થી લઈને પછી ડી. વાય. એસ. ઓ. ડી. વાય. એસ. પી. કે પછી ડેપ્યુટી કમિશનર સુધી પહોંચે છે છેલ્લે આઈ. પી. એસ. ઓફિસર બન્યા પછી પણ તેને એવું જ લાગતું હોય છે કે હજી આની ઉપરના હોદ્દા ઉપર પહોંચી જઈશ ને તો હું સન્માનિત થઈ જાયશ તો એના માટે પણ તે વલખા અથક મારતો જ રહેતો હોય છે. તો આવી રીતે કહી શકી કે ભાઈ સન્માન ના લીધે લોકો પોતાની જે જીવવાની જે જરૂરિયાત છે તેને પણ ભૂલતા જતા હોય છે. તો આ મુદ્દામાં તમારું શું કેહેવું છે?
બિલકુલ બિલકુલ તમે જે વાત ઉપર પ્રકાશ પાડ્યો કે ભાઈ સન્માન અત્યારે ખુબ જ જરૂરી છે અને ના ડાઉટ લેવું જોઈએ સન્માન પરંતુ દરેક વ્યક્તિઓની જે મનસા હોય છે ખુબ જ અલગ અલગ છે કેમ કે દરેક વ્યક્તિઓ છે તે બીજાના કોઈ પણ વ્યક્તિ છે અથવા તો બીજા કોઈ પણ નીચલા વર્ગના જે પણ વ્યક્તિઓ છે અથવા તો કોઈ પણ અન્ય જે વ્યક્તિઓ છે એના પાસેથી એ વ્યક્તિ અપેક્ષા રાખતું હોય છે કે ભઈ એ વ્યક્તિ છે મને સન્માન આપશે એમ મારું એવું માનવું છે કે ભાઈ એ વે તી પાસેથી તમે જે વ્યક્તિ પાસેથી અપેક્ષા રાખો છો તો એ પછી કેવું થશે કે તમે જયારે કોઈ પણ મોટા અધિકારી બનો છો ત્યારે તમને કોઈ વ્ય ક્તિ સન્માન મારે છે અથવા તો સલામ કરે છે તો એ તમારે પછી એક દિવસ તમને ગમશે બે દિવસ ત્રણ દિવસ પછી સખત અને સખત એજ જો ચાલતું રહેશે તો તમારા માટે પછી વસ્તુ કેવી થઈ જશે નોર્મલ થઈ જશે એટલે હા પેલા જેવું છે કે તમે કોઈ પણ વસ્તુ બજારમાં ગયા છો તો બજારમાં તમે કોઈ પણ વસ્ તું ખાવા માટે ગયા છો તો માની લો કે તમે પાણીપુરી ખાવા માટે ગયા છો તો હવે પાણીપુરી તમે એક વાર ખાશો તો પછી બીજી વાર ખાશો ત્રીજી વાર ખાશો તો ધીમે ધીમે પછી તમને એ વસ્તુ ઉપર તમને નફરત થવા લાગશે કેમ કે એકની એક વસ્તુ જ્યારે કોઈ વ્યક્તિને મળે છે ત્યારે એના માટે પછી એ વસ્તુ અ કેવાય ને કે ફેંકી દેવા જેવી થઈ જાય અથવા તો કેહેવાય કે નોર્મલ થઈ જતી હોય છે એટલે મારું તો એવું માનવું છે કે કોઈ પણ એવા તમે અ કામ કરો જેનાથી તમને અંદર થી જ એવું લાગે કે મને અંદર થી જે સન્માન મળે છે તો એ જે સન્માન જ્યારે માનવીને મળતું થઈ જશે અંદરથી તો એ વસ્તુ ખુબ જ સારી છે અને એ સન્માન ક્યારેય પણ ખૂટતું નથી. અને સન્માન છે કેવાય કે એક મર્યાદિત પણ ના કહી શકાય એ સન્માન. તે નિરંતર ચાલશે અને દરેક માનવી એ. આ પ્રકારે છે તે પોતાની મનશા રાખવી જોઈએ અને દરેક માનવી છે. અંદર થી જ આ રીતે સન્માન લેવું જોઈએ કેમ કે. બીજા પાસે તમે જો કોઈ વસ્તુ ની અપેક્ષા રાખો છો તો એ અપે. શકા તમારી ક્યારેક ખોટી પણ પડી શકે છે એટલે. દરેક વ્યક્તિએ એવું માનવું જોઈએ કે ગમે તે વ્યક્તિ હોય મોટો છે નાનો છે. તો ઊંચ. નીચનો ભેદભાવ જોયા વગર આપણે અંદરથી જ એવું થવું જોઈએ કે અંદરથી જ મને સન્માન મળશે. ઘણા બધા એવા વ્યક્તિઓ મેં જોએ છે કે રોડે. હા આપડે કોઈ પણ નેતા નીકળે છે અથવા તો કોઈપણ બોલીવુડ. ના એક્ટર્સ હોય છે તો નીકળતા હોય છે તો એક ફોટો પડાવવા માટે ખુબ જ. ભાડ ભીડ કરતા હોય છે અને ફોટો પડવા માટે ખુબ જ પોતાની જાન દઈ દેતા હોય છે મરી જતા હોય છે અને. લોહી લોહાણ થઈ જતા હોય છે તો મારું એવું માનવું છે કે. પોતાની અંદર જ જો સન્માન વ્યક્તિ સમજી લેશે તોએ વસ્તુ. એ વ્યક્તિ પાસે ફોટો પાડવાની અને જવાની જરૂર નથી તો એના વિશે તમે શું કેહેશો શું પ્રકાર. પર્શ.
જી બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી છે કે ભાઈ લોકો ફોટો પાડવા માટે પણ એને સન્માન ગણીને. આગળ વધતા જતા હોય છે.
પણ આ મુદ્દામાં મારું એવું માનવું છે કે આ લોકો જે સન્માનની પાછળ ભાગે છે ને. ત્યારે હકીકતમાં સન્માનની જે હકીકત સન્માન કોને કહેવાય છે તે ખબર નથી હોતી. જેમ કે કોઈ ભાઈ છે કે જેના માથા ઉપર વાળ જતા રહ્યા છે ટકો થઈ ગયો છે. તો હવે કેવું કરે ખબર છે કે એને એવું છે કે ભાઈ મારા માથા ઉપર સારા વાળા આવી જશેને. તો હું સન્માનિત થઈ જશ તો એ વાળનો ટ્રાસપ્લાન્ટ કરાવશે અથવા તો વાળ ની અત્યારે ખેત. ખેતી કરવામાં આવે છે વાળની ખેતી કરાવશે. તો એના કારણે કેવું બે પાંચ જણા એને કંઈ પણ થશે કે નહી ભાઈ ફલાણા ભાઈ કોઈ નામ લેને. ફલાણા ભાઈ તમે ખુબ સરસ લાગો છો એમ. પણ એ વ્યક્તિનું વ્યક્તિત્વ જ સારું નહીં હોય. તો ગમે એટલા માથો પર વાળ ઉગાડ. લે ગમે તે વસ્તુ કરાવી લેશે. પણ કંઈ નહી શકે કે ભાઈ એ વ્યક્તિ સારો લાગે છે એમ. તો આ રીતે જે સન્માનની પાછળ ભાગે છે પણ કેવું થાય ઘણા ઘણી વખત વ્યક્તિનું સારી. એટલું સારું હોય છે. કે જેને સન્માનની જરૂર હોતી નથી કે ભાઈ કોઈ ફલાણા ભાઈ છે કે જે વ્યક્તિત્વની દ્રષ્ટિ. સારા છે લોકોને સમજવાની ફરક સારી લાગે છે આ બધા મુદ્દામાં એના. મોઢા ઉપર કંઈ ખીલ વગેરે હશે માથામાં વાળ વગેરે ઓછા હશે તો. એ વસ્તુ એટલો બધો પ્રભાવ નહીં પડે તો આ મુદ્દામાં તમારું શું કેવું છે.
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે દરેક માનવી અત્યારે સન્માનની પાછળ ખુબ હોય. તોડ કરી રહ્યું છે તો. મારું એવું માનવું છે કે એ માનવીને છે પેલા એ વસ્તુએ માનવીને સમજવી પડશે. કેમ કે દરેક માનવી જોએ વસ્તુને નહીં સ્વીકારે ત્યાં સુધી. દરેક માનવી દુઃખીની દુખી તરફ આગળ વધ્યો રહેશે કેમકે. સન્માન વસ્તુ એવી છે કે પોતાની અંદરથી જે માનવી મેળવતો હોય છે. એ સન્માન એટલે કે કહી શકાય કે કોઈ પણ કાર્ય કર્મ સારા કરે છે કોઈ. પણ માનવી. તો અંદરથી એવું અંદરથી એને ફીલ થતું હોય છે કે મેં કંઈક સારું કરેલું છે તો મને. સન્માન છે કે મને જાત ઉપરજ મને સન્માન છે એટલે. મારે કોઈ વ્યક્તિને ફોટો પડાવવા જવાની કઈ જરૂર નથી અથવા તો કોઈ પણ વ્યક્તિ. એ પાસેથી મારે કોઈપણ પ્રકારની સન્માન પ્રત્યેની કહી શકાય કે મારે અપેક્ષા રાખવાની થતી નથી એટલે એ પ્રકારે ચોક્કસ કોને કહી શકાય કે, સન્માન ખુબ જરૂરી છે, એમ તો પાછા મળીશું આપણે એક નવી શરૂઆત સાથે ચાલો મળીએ.
જી બિલકુલ બિલકુલ મળીએ ચાલો.